ષ્ણ
હા, જય શ્રી કૃષ્ણ કેમ છો તમે
હું મજામાં છું, તમે કેમ છો
હું પણ મજામાં છું, ત્યા હમણાં શું કરી રહ્યા છો
બસ કઈ નહી, હમણાં થોડી વી જોતી હતી, કારણ કે મને છે, ને નવીન નવીન મૂવી આવે ને એ જોવાનો બહુ જ શોખ છે, એટલે જારે પણ મને સારો સમય મળે છે અ ત્યારે હું જરૂર થી, કોઈને કોઈ મૂવી કાઢી ની જરૂર થી જોવું છું
બરાબર એ તો ખુબ સરસ છે, અને હું પણ હમણાં થોડાક ટાઈમ પેલા ડ્રોઈંગ જ કરતી હતી એ એટલે ક્રાફ્ટ કરતી હતી, ડ્રોઈંગ અને ગ્રાફ્ટ કારણ કે મને ખુબ ગમે છે, થોડું એ ડ્રોઈંગ અને ક્રાફ્ટ કરવાનું મારી આમ કેને હોબી એવી છે, મને સારું લાગે છે, અગર મને ક વધ સોચવા લાગી જ, તમે ડાયરેક્ટ ડ્રોઈંગ અને ક્રરા બેસી જાવ છો, એટલે મારું માઇન્ડ એકદમ શાંત થઈ જાય છે.
બિલકુલ, માણસને જીવનના કામમાં, અને વ્યસ્તતા, અને એની જવાબદારીઓની સાથે સાથે પોતાને ખુશ રાખવાની પણ એની પોતાની જિમ્મેદારી છે. એટલે આ બધામાં સંતુલન જાળવવા માટે, આપણને કોઈને કોઈ શોખ કે હોબી જરૂરથી રાખવી જોઈએ, જેનાથી આપણે એવી પ્રવૃત્તિઓ કરીને આપણું મન શાંત થાય, આપણને પ્રસન્નતા મળે અને પોતાનું પોતાને પ્રસન્ન રાખવું, એ પણ માણસની પોતાની ફરજ છેજ
હા, એ તો તમે સાચું કીધું અને, શોખ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અ શોખ આપણને આનંદ તાજગી અને માનસિક શાંતિ આપે છે, અ રોજિંદગા જીવનમાં આપણે કામ અને, અભ્યાસની વ્યવસ્થા વચ્ચે શોખ આપણને અ આમ કે ને કે, તણાવમાંથી તણાવમાંથી રાહત આપે છે.
બિલકુલ, અને શોખ ની કે કોઈ પણ હોબી ની કોઈ પણ ઉમર હોતી નથી, આ સૌથી સ વાત છે, કોઈ પણ ઉંમરમાં હો તમે તો તમારા શોપને જો તમે જા જાગૃત રાખ્યું છે, જે તમે શોખને કાયમ રાખ તો એમાં તમને કેટલી બધી નવી ક્રિએટિવિટી પણ જોવાવામાં મળશે જેમ કે ડાન્સિંગ નો શોખ હોય છે, કોઈને સિંગિંગ નો શોખ હોય છે તો આ ડાન્સિંગ અને સિંગિંગના શોખથી, એ પોતાને બહુ આત્મવિશ્વાસ જયારે કોઈ પણ એવી જગ્યા એને અ એનો અવસર મલે છે, કરવાનો તો એ પોતાને બહ જ આત્મવિશ્વાસથી નો મતલબ અનુભવ થાય છે.
હા, એ તો તમે સાચું કીધું અને દરેક વ્યક્તિના જે શોખ હોય છે, તે અલગ, અલગ અલગ હોઈ શકે છે, હવે જેમ કે કોઈનો શોખ હોઈ, શકે કોઈ કોઈને વાંચનનો શોખ હોય કોઈને ચિત્રકામ નો શોખ હોય, કોઈને સંગીત સાંભળવાનો શોખ હોય તો કોઈને નૃત્ય કરવાનો શોખ હોય, કોઈને રમત ગમત નું હોય, પછી કોઈને બા કામ નું હોય છે, પછી કોઈને રસોઈ નું પણ હોઈ શકે છે. પછી કોઈને ફોટોગ્રાફી નું પણ હોઈ શકે છે, અથવા કોઈને કોઈ નવી ભાષા શીખવાનું પણ હોઈ શકે છે. એટલે શોખ વ્યક્તિની રુચિ અને પ્રતિભા અનુસાર હોય છે.
બિલકુલ અને શોખને જો આપણે કોઈ, ખાસ તરીકે એને ડેવલપ કરી આપ ભવિષ્યમાં એ આપણને ફાયદાકારક પણ હોય છે, જેમ કે ફોટોગ્રાફીનો શોખ નૃત્ય, નો શોખ સંગીત નો શોખ કે કુકિંગ કરવાનો શોખ જે એવા શોખ આપણા સારા આપણેે, એમાં સારો સમય આપીએ અને આપણે. શોખ ને જો આપણે, સારું એને ડેવલપ કરીએ તો આપણે એનાથી પ પણ કમા શકી જેમકે મારા એક ઉદાહરણ હું, તમને કે મારી એક ફ્રેન્ડ છે, એની દીકરી એને બહ શોખ હતો. સંગીત શીખવાનો પણ એ કોઈ કારણવશ એનો શોખ પૂરો નહીં, કરી શ શકી, તો એની જે દીકરી છે, એને પહેલાથી કારણ કે એને થોડો ઘણો સંગીતનો જ્ઞાન જ પછી એ એની દીકરીને થોડા, થોડા સંગીતનોો અભ્યાસ કરાવ્યો અને ધીરે, ધીરે એ એને આગળ વધારી, તો આજે એની જે છોકરી છે. એ રેડયો પર પછી કેટલી બધી પ્રસ્તુતિમાં, એ આગળ વધી ગઈ છે, તો જય્યારે જો એનીમા નો શોખ હતો, તો એ એની દીકરીનો કરિયર બનાવવામાં પણ એને બહજ. સારો રોલ નિભાવ્યો છે, તો એવું કહી શકાય છે, કે જે કોઈનો શોખ હોય. તે શોખ થી એ આગળ પણ, વધી શકે છે અને એના વ્યવસાય રૂપે પણ હ જો એ અપનાવે તો, જરૂર થી એમાં પ્રગતિ પામે છે.
હા એ તો તમે સાચું કીધું, અને અ જે છે શોખના શોખ થી આપણે નવી કુશળતાઓ વિકસે છે, અને આત્મવિશ્વાસ વધારે વધારે થાય છે, ઘણા લોકો તો પોતાના શોખને આગળ વધારીને સફળ કારી કિર્દી પણ, બના બનાવી શકે છે શોખ સર્જન નામકતા અને કલ્પના શક્તિ પણ આપણી વધારે છે, અને વિદ્યાર્થીઓ માટે તો ખૂબ જરૂરી છે કારણ કે, તે અભ્યાસના તણાવ એ ઓછ ઓછો કરે છે, અને જે મનને તાજ આપે છે, અને જો નિયમિત રીતે આપણે શોખ માટે થોડો સમય કાઢીએ તો આપણા જે સંતુલન જે છે, આપણા બો એનો એકમ આમ શાંતિ પૂર્વક હોય છે, આપણું જે લાઈફ છે આપણને આનંદદાયક લાગે છે
બિલકુલ, તમે એકદમ સાચી વાત કી કે જો આપણે આપણી વ્યસ્તતા ભરી જિંદગીમાંથી આપણા આપણા શોખ મા જો થોડો સમય કાઢીએ, તો એ શોખમાં આપણે બહ જ શાંતિ અનુભવીએ છી બહ જ મતલબ, મનને સુકૂન આપે તણાવ અને દબાણ થી થોડું આપણે દૂર રહીએ છીએ તો તો એના માટે આપણે શોખ જાળવવો બહુ જ ઉત્તમ માર્ગ છે.
હા, એ તો તમે સાચું કીધું જોકે શોખ મહત્વનો મહત્વના છે, પરંતુ અભ્યાસ અથવા કા ના અવરોધ ન બનવ બને તેવું તેનું ધ્યાન રાખવું જોઈએ, સમય ન યોગ આયોજન કરીને શોખને આપણે સ્થાન આપવું જોઈએ
બિલકુલ અને એવું કહીએ છી કે આપણા જીવનને આનંદિત બનાવવા માટે પ્રસન્નતા બનાવી રાખ વા માટે શોખ જરૂરથી માણસમાં જીવિત હોવો જોઈએ કોઈ પણ હોબી છે એને આપણેે જયારે આગળ જઈને ડેવલપ કરીએ આપણા જીવનના વિકાસ માટે પણ બહુ જ અ સારું બની શકે છે લોકો અ જે મારા એક આંટી છે એમને કુકિંગ નો બહુ જ શોખ છે એમને ઘરે તો નવીન નવીન વાંન ગીયો બનાવીને એ લોકો બધાના પરિવાર વાળાઓને તો ખવડાવે છે પણ એમની જે સારું કુકિંગ કરવાની જે સ્કીિલ છે એમને એમના એમના જીવનમાં જયારે થોડ ક એવો પડકાર આવ્યો જયારે એમને બઉ જ જરૂરિયાત હતી જીવનમાં ઉતાર ચઢાવ તો તમ તમને ખબર જ છે કે આવતા જતા રહે છે તો એવા ઉતાર ચઢાવમાં એમનું જે કુકિંગ બનાવવાની જે શોખ હતું એમને ઘર થી ટિફિન સર્વિસ ચાલુ કરીને એ થોડો સારો અર્નિંગ પણ કરી લીધો તો એમના જે મુશ્કેલ સમયમાં એ એમને કામ લાગ્યો તો એના શોખ ના લીધે જ એમને કામ લાગ્યું કારણ કે એમને શોખ હતો કે કુકિંગનો એમને ઘરમાં તો શોખ હતો જ પણ જયારે એમને એવો ખરાબ સમય આવ્યો ત્યારે પણ એ શોખ એમને માટે બહુ જ મદદરૂપરૂૂપ થયો તો એ પ્રમાણે આપણે જોઈએ તો આપણે જો શોખને જિંદા રાખીએ તો આપણા જીવનમાં એ બહુ જ મહત્વ પણ રાખે છે
હા એ તો તમે સાચું કીધો અને જો અ શોખથી સમયનો સદુપયોગ થાય છે અને વ્યક્તિ ખરાબ વ્યક્તિની જે ખરાબ આદતો છે તે એનાથી પણ એ દૂર રહે છે તે વ્યક્તિ તિને હકારાત્મક વિચાર અ વિચાર ણી અને સારા વ્યક્તિત્વ તરફ આમ દોરી રહ્યા છે અને આજના ડિજિટલ યુગમાં તો ઘણા લોકો આ મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વધુ સમય પસાર કરે છે તેના બદલે સારા શોખ આપવા આપ થી અપનાવાથી આપણા જીવનમાં વધુ અ અર્થપૂર્ણ અને ઉત્પાદ પદક બને છે
બિલકુલ સાચું કહો છો તમે અ શોખ ને જીવિત તો રાખવો જ જોઈએ એનાથી બહુ જ વ્યક્તિ પ્રસન્ન રહે છે કોઈને અ કોઈ ને ફરવાનો શોખ હોય છે તો એનાથી નવીન નવીન જાણકારી પ્રાપ્ત થાય છે ક્યાંક જગ્યા જગ્યાની આપણે મુલાકાત લીધી તો એના વિશે આપણને આપણો જ્ઞાનમાં વધારો થાય છે આપણે ક્યાંક ફરવા જઈએ તો ફરવા ફરવાથી આપણને કેટલા બધા અનુભ વ હોય છે તો એનાથી પણ વ્યક્તિ શીખે છે તો બધા અલગ અલગ પ્ર કારના શોખ હોય છે એનાથી કેટલાય ફાયદા પણ હોય છે તો મતલબ આપણા જ્ઞાન વધાર માટે આપણા અ એકાગ્રતાને વધારવા માટે આપના મનને પ્ર પ્રસન્ન રાખવા માટે શોખ બહુ જ સારી ભૂમિકા અ ભજવે છે અને આપણા જ્ઞાનમાં વધારો થાય છે આપણે બહું જ આગળ પ્રગતિ કરી શકીએ છીએ એનાથી
હા એ તો તમે સાચું કીધું કે શોખ દ્વારા આપણને જો શોક દ્વારા આપડે તો નવા મિત્રો પણ મળે છે અને સમાજ સાથે જોડવાની તક પણ મળે છે. તે વ્યક્તિના સામાજિક અને ભાવનાત્મક વિકાસમાં પણ મદદ કરે છે. શોખ જીવનમાં ખુશી સંતોષ અને નવી ઊર્જા લાવે છે. તે આપણને પોતાના અંદરની પ્રતિભા ઓળખવામાં પણ કેટલી મદદ કરે છે ને અંતમાં તો એટલું જ હું કહીશ કે શોખ જીવનને વધુ સુંદર સર્જન આ નામક અને સફળ બનાવે છે તેથી દરેક વ્યક્તિ એ પોતાના મનપસંદ શોખ માટે નિયમિત સમય કાઢવો જોઈએ અને તેને જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવવો જોઈએ.
બિલકુલ તમે એકદમ સાચી વાત કીધી કે આપણે આપણા શોખ નો વિકાસ કરવો જોઈએ. અને સતત એનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવાથી આપણને આપણા જીવનમાં પણ અ બહુ આપણને સંતુષ્ટિ મળે છે તો એ બદલ આપને આપડા પ્રયત્નો આપણા શોખને જીવિત રાખવું બહુ જ જરૂરી છે ચલો આવા વિષય પર આપણે ફરી ચર્ચા કરીશું અને આ વિશે ચર્ચા કરીને બહુ સારું લાગ્યું.
હા ચાલો.